હાલો
આવે છે અવાજ હવે કમ્પ્લીટ મારો
હા આવે છે હો
અચ્છા અચ્છા બોલો બોલો કેટલો વરસાદ છે ત્યાં?
બહુ વરસાદ છે અત્યારે તો અમારે
આ મતલબ તમે ક્યાં રહો છો?
હુ?
હમ
હું અમદાવાદ રહું છું.
અચ્છા અચ્છા બરાબર
હમ
શું જમવાનું અને થઈ ગયું હું બનાસકાંઠા છું.
એવું છે હા બસ જમવાનું બની ગયું જમી લીધું હમ
એમ પણ અગિયાર વાગવા આવ્યા એટલે હવે તો પતી જ ગયું હોય મોસ્ટલી લોકોનુ હાલો હાલો હાલો